હલો કેમ છ.
મજામાં છું તમે કેમ છો.
હા એકદમ મજામાં છું.
હા આજ ડિજિટલ યુગમાં. હું તમારી સાથે વાત કરું છું કે ઓનલાઈન શોપિંગ ખુબ લોકપ્રિય બને. કરે છે ને પણ ઓફલાઈન શોપિંગનું મત્વ પણ આજે કાયમ છે.
એકદમ સાચી વાત છે તમારી.
ઓનલાઈન હા ઓનલાઈન શોપિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે. ઘરે બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી ખરીદી કરી શકાય છે.
ચર્ચ કધું તમ ચચ છે તમા.
હ મ ઓનલાઈન શોપિંગ કેટલું એ છે. ઓનલાઈન શોપિંગમાં પણણ બધું વસ્તુ ક્યારે બી. હમ્મ આપણ શોપિંગ ઓનલાઈન કરી શકશું મોબાઈલથી કોમ્પ્યુટરથી ખૂબ સારા એપ્સ શેતી નામે અને ચોવીસ કલાક મેં ક્યારે પણ ઓર્ડર આપી શકાય છે દુકાન બંધ થવાની ચિંતા ભી રહેતી નથી.
હા એ વાત તમારી સાચી છે એ પણ ખરું છે. કે આપણે ઓનલાઈન ખરીદી કરીએ તો ઘણી વખત આપડણે આપણી જોડે નુકસાન પણ થતું હોય છે મતલબ રોડ પણ થતું હોય છે.
હ અમે ઓનલાઈન ઘણી વેબસાાઈટ પર ભાવની તુલના કરીને ઓજા ભાવમાં પણ વસ્તુ તો મળી શકે છે. બસ સાથે ડિસ્કાઉન્ટ કૂપન કેશબેક અને ફ્રી ડિલિવરી જેવા લાભ પણ મળે છે.
હા એ સાચું છે પણ એ ખરું કે જો આપડે કોઈ શો માંથી કે ત્યાંથી આપડણે જો ખરીદી કરતા હોઈએ. તો આપણેે એ વસ્તુ જોઈને ચેક કરીને આપડણે લઈ સકતા હોઈએ છીએ તો એનાથી આપ આપણને ફાયદો થતો હોય છે જય્યારે ઓનલાઈન ખરીદી કરીએ તો એને આપડણે જોઈ શકતા નથી હોતા
હા બિલકુલ પણ ઓનલાઈન શોપિંગ કરતા સમયે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે ફક્ત વિશ્વાસપાત્ર વેબસાઇટ અથવા એપનો પ્રયોગ કરવો જોઈએ. પણ ઓટીપી પાસવર્ડ અને બેંકની માહિતી પણ કોઈને ના આપવી
હા એ એકદમ સાચી વાત છે અને ક્યારેક તો ફોટામાં જ બસ તો સારી આવે એ ઘરે સારી ગુણવત્તા નિ નોય એવોય બને છે કે ફોટામાં એ બહુ સરસ બતાવતા હોય છે પણ આવે ત્યારે બહુ ખરાબ હોય છે.
એટલું રિવ્યુ વાંચવા રેવું રેટિંગ જોવું અને રિટર્ન પોલિસી બી તપ વાચવી જરૂરી છે ને
હા એ વાત તમારી એકદમ સાચી છે.
અને હવે અને હવે ઓફલાઈન શોપિંગની વાત કરીએ તો ઓફલાઈન શોપિંગમાં આપ ને વસ્તુ હાથમાં લઈને જોઈ શકીએ છીએ જે કપડાં પહેરીને ટ્રાય પણ કરી શકેએ.
હા એ વાત તમારી એકદમ સાચી છે આપને જો કમ્ફર્ટેબલ હોય તો જ આપડે કપડું ખરીદીએ બાકી એ કપડું ન ખરીદે તો બી ચાલે છે.
દુકાનદાર સાથે આપ વાત કરીને યોગ્ય સલાહ અને ક્યારેક પણ સારા પણ ભાવ પણ મળી જાય છે.
હા સાચી વાત અને કોઈ ડિફેક્ટ હોય કેવું હોય તો આપડણે ત્યાં ને ત્યાં બીજો પીસ લઈ લેતા હોઈએ છીએ.
હા. જો વસ્તુમાં કોઈ ખામી હોય તો તાત્કાલિક બદલાવી પણ શકાય છે રિટર્ન આપને કરીવી શકાય છે તુરંત આપણ ત્યાં જઈને વસ્તુઓ આપણ પછી પરત કહીને બીજરૂ બી ચેન્જ કરીને પહેરી શકીશું ટ્રાય કરશું પણ ઓફલાઈન શોપિંગમાં બજાર સુધી જવાનો પણ સમય અને પ્રવાસનો ખર્ચ પણ થાય છે. પણ ભીડ વાળામાં દિવસોમાં ખરીદી કરવી થોડી મુશ્કેલ પણ બની જાય છે. જે એટલે બંને પ્રકારની શોપિંગના પોતાના ફાયદાને ગર ગેરફાયદા બી છે.
એકદમ સાચી વાત છે પણ જયારે આપડે બજારમાં ખરીદી કરવા જતા હોયએ તો આપડે એકની સાથે કોઈ બીજી વસ્તુ ની જરૂર હોય તો એ પણ આપણે ખરીદી કરીને આવી શકતા હોઈએ છીએ.
હા હા રોજિંદા નાની ખરીદી માટે ઓફલાઈન શોપિંગ સારી રહે છે. બીજો ને સમય બચવા બચવા માટે પણ ઓનલાઈન શોપિંગ ઉપયો ઉપયોગી છે જેને ટાઈમ મળે છે તે ઓનલાઈન ઓફલાઈન બી કરી શકે છે. જેને ટાઈમ નથી મળતો તે ઓનલાઈન બી શોપિંગ તેની કરતા ઓનલાઈન શોપિ શોપિંગ બી સારી છે. બરાબર આપને હા ને હંમેશા સમજદારીથી બજેટ. અનુસાર સુરક્ષિત અને રીતે ખરીદી બી કરવી જોઈએ યોગ્ય નિર્ણય લઈશું તો પૈસા પણ બચશે અને સમય પણ બચશે. પણ ઓનલાઈન શોપિંગ હા. હા અને ઓનલાઈન શોપિંગ મા સાવચેત રહું તો ખૂબ જરૂરી છે. પણ ઓનલાઈન શોપિંગમાં આપણે. વસ્તુ બી મળી જાય છે, રેન્ટ મુજબ જે બહાર ગયા તો આપન સો પચાસ રૂપિયા આપને જ્યા મ જાસ્ત લાગે છે, પણ ઓનલાઈન શોપિંગમાં આપણે ડિસ્કાઉન્ટ અને તે. કાઢીને તો મળી જાય છે, ઓનલાઈન બી પણ એવું છે, કે ઓનલાઈન મે આપને વસ્તુ. તુરંત નથી મળતુ.
સાચી વાત છે, અને ગરીબ ઘણી વખત એ રીતે. કરવામાં પણ ઘણો ટાઈમ જતો રહેતો હોય છે, ખરાબ વસ્તુ પણ.
તેભી રિસ્કની વાત છે, સાત ધણામાં ચાર દાળાને પાંચ તો આપનું ઘેરબેઠા પૈસા ઘેરબેઠા વસ્તુ આપનું ઓનલાઈન આવે છે. પણ તે વસ્તુ. આવાનું દેખ ખવાનું દોળાતી આપણે ના ગમે તો. તેને રિટર્ન કરવાનું વય આઠ દાડાથી ચાર પાંચ. લાગી જાય છે, રિટર્ન કરવાની. તો આપણ હા તો પણ હા વાત જ્યારે ઓન ઓફલાઈન એવું છે, કે આપ દુકાન પે કેવી બી શોપ પે આપ ક્યારેક. કેટલા બી કલાકમાં જઈને આપણે ઓનલાઈન ઓફલાઈન શોપિંગ. ની વાત કરી શકશુંજ આપણે કપડાં પહેરીને બી ટ્રાય પણ કરી શકાય છે. દુકાનદાર સાથે વાત કરીને. વાત બી કરી શકશું તેની સલાહ બી આપણે સારા ભાવ પણ. થી મળી જશે અને ભાવ પણ મળી જાય છે, આપને સારો. ના ગમ્યો ઘેર આપણને આવીને તો રીર્ટન આપને શોપે જઈ શકાય છે, પણ ઓનલાઈન મે નથી જતા આવતું.
સાચી વાત છે, અને ક્યારેક આપડે કોઈ વસ્તુ જોઈએ કરતા આપણે પહેરીને જોઈએ તો આપણા. તો સારું લાગે છે, કે નહી એની પણ આપને ખબર પડે છે. અમુક વસ્તુ જોવાથી ગમે જયારે પહેરવાથી સારી ન પણ લાગતી હોય.
હા બરાબર ઓનલાઈન માટે બી સારું છે, ઓફલાઈનના બી પણ તેના ગેરફાયદા. બી છે, સારા ફાયદા બી છે, પણ તે આપના પર ડિપેન્ડ છે, કે શું કરવાનું શું નહીં કરવાનું આપણે ઓફલાઈન છે, શોપ પિંગ ગમે છે, તો ઓફલાઈન ઓનલાઈન ગમે છે, આપ ટાઈમ ના હિસાબથી અ ઓનલાઈન ઓફલાઈન શોપિંગ કરી લેવાય છે.
હા એ વાત તમારી એકદમ સાચી છે.
ગમે છે, શોપિંગ કરવાનું ઓનલાઈન ગમે છે, કે ઓફલાઈન?
નહી મને તો ઓફલાઈન શોપિંગ વધારે ગમે છે, ઓફલાઈન શોપિંગમાં મને ડર લાગતો હોય છે, કે મને જે વસ્તુ ગમે નહી મળી કે સારી ક્વોલિટી નય થાય એના કરતા હું બજાર જઈને ઓફલાઈન ખરીદી કરવાનું જ પસંદ કરું છું.
બરાબર મજે દુકાનદાર સાથે પણ વાત કરી જાય છે, અને આપણે મનજે સારા વસ્તુઓમાં ખામી પણ હોય તો તત્કાલીન બદલાવ પણ કરી શકાય છે, બરાબર છે. ઓફલાઈન શોપિંગમાં પણ આપન અ ખર્ચનો મજે પ્રવાસ ન કરજો ન આપણ એ કરીને પણ આપણી સારું વસ્તુ જે મળી જાય છે.
હા તમારી વાત એકદમ સાચું છે, અને આપડી આજુબાજુમાં કોઈ નાના દુકાનદાર દુકાનદાર હોય તો આપડણે ત્યાં સુ ખરીદી કરીએ તો એનો પણ એ લોકોને પણ ફાયદો થતો હોય છે, અને આપને પણ ફાયદો થતો હોય છે.
બરાબર હા.
ઘણી વખત આપણે પેરેલી વસ્તુ પણ આપણે મળતી હોય છે.
બરાબર પણ ઓફલાઈન ઓનલાઈન મેં તો ખુબ માથું આપનું એ કર ત મનજે આપને તુરંત વસ્તુ અર્જન્ટમાં લાગતી હોય તો આપ લગેજ આપન બજારમાં જઈને ઓનલાઈન ઓફલાઈન શોપિંગ શોપે જઈને વસ્તુ મળી જશે. આપને જેવું લાગે તેવુ.
હા એ વાત તમારી એકદમ સાચી છે, અને બજારમાં જઈ તો બીજા બે ત્રણ કામ પણ જોડે ચોડા આપને કરી આવતા હોય છે. જોડે-જોડે.
બરાબર અને ઓનલાઈન મેં આપને વસ્તુ તુરંત નથી મળતું. તો મારી કરતાં તો કહું છે કે મને જ ઓફલાઈન જ આપને વસ્તુ ગમે છે, કરવાનું શોપિંગ કરવાનું. સહી વાત છે કે, ઓનલાઈન આપન ક્યારે ઓફલાઈન ક્યારેક બી આપન વસ્તુ સારી લાગે તો આપણ દુકાન પે જઈને વાત કરીને લઈ શકે છે. પેરીને બી ટ્રાય પણ કરી શકે છે. ડોળા થી દેખવાનું અને મોબાઈલમે દેખવાનું એનું ઘણો ફરક છે.
એક દમ સાચી વાત છે, અને ઓનલાઈનમાં ઘણી વખત એવું થતું હોય છે કે ખોટી જાહેરાત તો ને એ બધું આપ્યું હોય તો એના લીધે આપડે ક્યારેક ન જોઈતી હોય એવી વસ્તુ પણ આપડે લઈ લેતા હોયહો.
હા અને ઓનલાઈન શોપિંગ મે આપ પણ ડોળાતી નહીં મોબાઈલ માં દેખી શકે છો.
અને ઓફલાઇન મે તો આપન કાઈ બી કેરી બી વસ્તુ આપ શોપ પે જઈને સુરક્ષિતથી લઈ ખરીદી કરી જોઈ લઈ લઈશું. અને સારો નિર્ણય બી તો પૈસા પણ બચે અને સમય પણ આપનો બચે. પણ ઓનલાઈન મે આપન વેટ કરી - કરીને ચાર ધાડા, પાંચ ધાડા વેટ કરી કરીને આપણને વસ્તુ બી સહી નહીં મળતું અને અ ટાઈમ બી આપનો બરબાદ થાય છે. હા. અને જો વસ્તુમાં કોઈ ખામી હોય તો હોય તેને બદલાવી પણ શકાય નય એનો ભી ખૂબ મોટો ઓઇ રિટર્ન પોલિસી ન બી ખુબ માથા નું એ રહે છે. જે વસ્તુ આપને જેવું લાગે તેવું નથી મળતું. મે કદા ચેન્જિંગ વસ્તુ આઈ જાય છે. છે. એખાદા એવું થાય છે, પણ હવે તો ઓફલાઈન શોપિંગના તો ખુબ ઘણા ફાયદા છે. ઓફલાઈન શોપિંગના કપડા બી પહેરીને ટ્રાય કરશું કે બી વસ્તુ આપન ડોળાતી ભી દેખી શકશું. તેની ગુણવત્તા ભી સારી રહી શકે છે. ક્યારે ફોટોમાં વસ્તુ સારી લાગે પણ ઘરે આવે અને ત્યારે ગુણવત્તા સારી જ ના હોય ઓનલાઈન શોપિંગની. અને તેનું આપણે કોઈ બેંક નું ડિટેલ અને કેશબેક અને ફ્રી ડિલિવરી જેવા લાભ પણ મળે છે. ઓનલાઈન પણ તે નથી પણ ઓનલાઈન શોપ શપિંગ કરતા સમય સાવચેત પણ રહેવું ખૂબ જરૂરી છે. એરની કરતાં ઓફલાઈન અને ઓફલાઈન જ સાડી મારા મતે તો તમને તો તમને બી તો ઓફલાઈન જ ગમી રહી છે.
હા સાચી વાત છે. પણ આપડે સમય ને ટાઈમ જોઈને આપણે ઓનલાઈન કે ઓફલાઈનરથી કરી શકીએ.
હા જે દિવસમાં આપને ભીંડવાળમાં દિવસમાં કેટલી બી ખરીદી કરવી પણ મુશ્કેલ પણ બની જાય છે પણ ડોળા થી દેખવાનું અને ત્યાં શોપ પે જઈને લેવાનું અને પેરી દેખવાનું ખુબ ઘણો ફાદો છે ચાલ છે ફરી વાસું